હાલો હેલો કેમ છો?
હા એકદમ મજામાં તમે કેવું કેમ છો?
બસ મજામાં. આજે કોલેજ ન નહીં આવેલા!
નઈ આજે કોલેજ ની આવેલી મને સારું ની હતું એટલે.
કેમ શું થયું?
એમજ તાવ વાપ આવી ગયેલું થોડુંક તા ગરમી કેટલી છે હમણાં.
હમ્મત્યારે તો ગરમી તો બહુ જ છે. બહુ ગરમી ચાલતી છે.
હમ્મ.
હમ્મ ગરમી સખત ગરમી છે.
એટલે વચ્ચી ની‌ આવી આજે કઈ કરાયું તો નહી ને વધારે!
એક ખાલી એક્ઝામ નું કેતા હતા શનિવાર થી એક્ઝામ છે.
શનિવાર છે. છે. એક્ઝામ
હમ
ટાઈમટેબલ તો આવ આવ્યું નહીં
આ શનિવારની આગળ ના
અચ્છા.
હમ
જે ટાઈમ ટેબલ ન આવ્યું હોય જ. સુધે
એ કાલ સુધીમાં આવી જાય કાલ ત્રણ દિવસ ન તો ગ્રુપ ગ્રુપમાં લઈએ તો ગાય ગરની જરૂર છે તમે
હા એ તમે જોયું નહી આસ
ગ્રુપમાં સ સવારે નાખેલું હતું
હમ હમ હમણાં જો
ત્યાં વાળ તો એક્ઝામમાં એક એક દિવસમાં રજા છે.
રજા છે એમ
હમ બધી એક્ઝામમાં એક એક એક રજા છે.
અચ્છા ચાલુ એક્ઝામમાં રજા હોય તો સારું કન્ટિન્યુ તો પછી વંચાય જ નહી ઊં કાડું વાંચું હું કરું
કાલે કોને ગરમીમાં એકક્ઝામ રાખે નિ જેે ઠંડી મેક્સમમ રાખવાની ગરમીમાં વેકેશન આપી દેવાનું
હ એવું નહ થાય ને
કો એસી બી કઈ ચાલે નહી કામ એટલે ગરમીમાં
હા એસી પંખા બરાબર ચાલી જાય ને એજ બોલ છે.
તો તો પંખા બી ને લોકોને તો લાઈટ એકામની વચ્ચે જાય એ મેનું પા દે પેપર રખે કેયા પસીના સાપ કર્યું રૂમાલથી. તો શું.
તાપ છે હું કરીએ ખબર જ નહી પડે.
પણ અહિયાં છે ને ભાઈ જેવ હોવું જોઈએ સિસ્ટમ. અસાઈનમેન્ટ આપી દ તમે પાસ થઈ ગયા.
બાર એવું એ
હા કેનેડા માં છે ને કેનેડા બધી જગ્યા છે ખબર આપડી ક્લાસ માં મીર હથો
હા હા
વાત એક વર્ષ ઉપર થઈ ગયો જ કેધું મે કોલેજ એટલું ની જામ મે ખાલી એસાઈમેન્ટ કમ્પ્લીટ કરી દીધું ને પાસ થઈ જાય
હમ યાર આ સારું અહીં તો અસાઈનમેન્ટ ભી આપવાના ઇન્ટરનલ એક્ઝામ ભી આપવાના એક્સટર્નલ એક્ઝામ ભી આપવાના
હમ. એ તો બે બે જોબ કરે છે.
જેટલા આવે
કે બે બે જોબ કરે છે. એ.
હમ.
બધાં એ સારું છે કલાક કલાકના પૈસા અહિયાં તો જો તમે અડધો દિવસ ની આયવા તો ચાલો તમારે કટ પૈસા
અહં અહીયા તો એવું જ.
એ કે એ ત્રણ ચાર કલાક જ જાય કામ કરે પછી આવી જાય ઘરે.
કાલે ઇન્ટરવ્યુ આપવા જવાની છું એક જગ્યા.
હમ કઈ જગ્યા છે. તમારી બાજુ જ છે કે પછી કે દૂર છે.
પંદર મિનિટનો રસ્તો નો છે એયાથી.
એટલે ગાડીથી.
નઈ નઈ.
ગાડી તો .
હે, ગાડી એકચુલી છે ને હા મેં કહું એક તો રસ્તા યાદ રેય ની, મેં ભૂલી જાઉ રસ્તા. તા, ને આ બાજુ આટલું ટ્રાફિક કોઈ આટલું ટ્રાફિક હોય ને કે કલાક કલાક તો ટ્રાફિકમાં નિ નિકડી જાય.
હમ ઉપરથી તમારી ગાડી ગુજરાતીની છે, એટલે પોલીસ વાલા ફેર પકડી લે.
હા.
હમ એ તો. ચાલી ભી જાય, તમા એ તો ગુજરાત ની ગાડી એટલે પોલીસ
એટલે જ તો હવે નવી ગાડી લેશુ તો એ લઈને જવાય, પણ જ્યાં સુધી ગાડી ત્યાં સુધી હ બસ માં જવા અમારા ઘરની બહાર થી બસ જાય, ત્રીસ રૂપિયા લઈ ત્યાં ઉતારી દે પછી અગર ત્યાં નજીકમાં જ છે, ચાલતી જતી રવાની તો ઓટો કરીને જતી રેવા દસ રૂપિયા લાગે, એટલે ત્રીસ જવાના ત્રીસ આવવાના ગણી રેવાના સાઈઠ રૂપ પેલા કે રોજના.
હમ હમ. અ જેટલે સેરી એટલી સારી હોય તો ચાલે.
હવે સેલેરી હોય કે નહી હોય પણ હવે આટલા તો લાગ્યા જ હવે કેટલા લાગ્યા મહિનાના, બારસો રૂપિયા લાગે.
અઢારસો જેટલા થાય તમારા. કે દિવસ ના સાઈબ
લેવાના. સંડે એટલે તો રજા.
સગળ ચૌદસો પંદરસો તો પકડી લેવાનું, પ છેલ્લા અઢારસો ગણું જ પડે જો, કોઈ વાર ખાવાનું કઈ થઈ ગયું કે એમ એટલે
ખાવાનું થઇ ગયું પ્લસ કોઈ વાર વરસાદ વરસાદ આવ્યો તો મેં ઓટો માં બી આવી જાઉ રેપિડો બુક કરીને આવી ગઈ.
એટલે બે હજાર તો સાઈડ પર મુકવા જ પડે એનો.
હા. બટ હમણાં એક દોઢ મહિના તો એ લોકો મારું વર્ક જોશે તો એમાં એ ખાલી મને ટેન થાઉઝન્ડ આપે, એન્ડ દોઢ મહિના પછી મને મારી સેલેરી થશે ટ્વેન્ટી.
તો સારું છે એમ.
હમ, પણ એક મહિના તો દસ જ મળે.
હમ સ્ટાર્ટિંગમાં એટલું જ આપેસ.
ને ફ્રેશર બી છું ને હમણાં, ને એચ આર ની પોસ્ટ એટલી જલ્દી નહી મળી જાય ને.
હા એ બી છે મેન.
એચઆરની પોસ્ટ લેવા માટે એમણે કીધું મને કે એક મહિના તમે કામ કરીને જોવઓ, અગર તમારું કામ સારું હશે તો તમારી સેલેરી વીસ થઇ જશે, પણ અમે તમને ઇન્ટર્નશીપ લેટર આપી દેસું, તો એનાથી તમને કશે બીજે સારી જોબ મળી જશે ન તો અમે અમારી કંપનીમાં જ એઝ અ એચઆર તમને રાખી લેશ
કઈ કંપની છે એમની
યાર કંપની નું નેમ મેં તમને જોઈને કેવા
હમ, હમ
હમ
મે ભી એ તો જો તો સ કઈ જોબ વબ
આ બાજુ
હા મારા દોસ્તારો તે બધો રહે છે તો સાહિલક હમ સાહિલકને છે બજું જ રહે છે અ એનું કોલેજ પૈતું છે
હા, હા, કઈ નઈ તો એમને જોબ જ જોઈતી હોય તો કઈ નઈ મારું કોન્ટેક્ટ આપી દેજું મેં કહી દેવા મતલબ મારા ઓફિસમાં જ અગર મળી જાય તો
હા એ મોસા ગ બધું કરી લે છે એડિટિંગ એ મોસ્ટ ઓફ લોકો એને પેલા જોબ કરલી છે ચારમાં ખાલી એલે મહિનાનું કઈ કરેલું હતું કઈને બાર હજાર મળેલી
અચ્છા એને એચઆર નું કરેલું છે
હમ
તો તો વધારે સારું
પછી એ કંપની કઈ કો એમનો મેન મેનેજર ઓફ થઈ ગય ને પછી બંધ થઈ ગયેલી કે પાછળ ચલાવવા માટે કોઈ હતું ની મલે એટલે પછી બધા એમ્પ્લોય અન એમ્પ્લોય થઈ ગયા મેન કોઈ મોટોની આખી ચલાઈ શકે ઓકે એટલે મેને ત્યાં જ દિકકત આવી ગઈ એટલે પછી લોકો બંધ કરી દીધું, કેમકે એ લોકો પછી લોન ની બધી હતી ને એ લોકો પછી એ લોકો પછી એ લોકો કેમ એ લોકોને બધું ખબર હોય ન શું હતું સિસ્ટમમાં એમ તેમ
હા, મારું નંબર આપી દે જો એવું કઈ અહે તો મેં વાત કરી જોવા
હા, અત્યારે બધું બહ ગરમી ને રાજસ્થાન બાજુ તો
અચ્છા
કેરી લાવવા કે નહી તમે
કા અરે ઓર્ડર આપવાનું છે પપ્પા ને કેહેવાનું ભૂલી ગઈ હમણાં જ ફોન કરો એમને
હમ, હમ કે મેમે આજે જ લઈ આવ્યા આખી કેસર, તોતાપૂરીને, કેસર લઈ આવ્યા
હમ, હમ
કે પછી પાછળ કેતા વરસાદ આવવાનો છે વરસાદ જોય્યો તો પછી કઈ મળશે નહી કેરી વરી
હા એ તો છે જ
હમ કે આસ તો વરસાદ પડી ગયો ને
પડી ગયો કેટલી વાર પડી ગયો ચાર પાંચ દિવસ કન્ટિન્યુ વરસાદ પડેલો.
એટલે તો પછી મને કેરી મળશે ને કે બધી પડી ગઈ ને કેરી તો
હા બટ અમે એમી અહયાની ખાઈએ નહી અમે ત્યાથી જ મંગાવીએ દર વખતે
હમ થોડું સારું છે જલ્દી મંગાવી દેને તો પછી બ સદ ગ કઈ મસની આવાજ કે્યારે
હમ હમણાં જ પપ્પા નને કેવું
હા એટ તો પછી કેતા છે આ બાજુ વરસાદ બધું થવાનું છે કેમ કે કન્ટિન્યુઅસ ગરમી પડતી છે ને
ગમે કેમે કે છે કે વરસાદ આવ આવવાન ચાન્સીસ છે. કેમ કે આખો ગરમી બ વધારે પડી ગઈ છે
હા
હમ્મ
એતો છે.
ચાલો પછી મેં ફોન કરો
હા મેં બી પપ્પા ને ફોન કરી દઉં, એના પછી લેટ થઇ જહે બાય.